હલો નમસ્તે.
નમસ્તે કેમ છો?
બહુ ફાઈન તમે કેમ છો?
બસ મજામાં.
ફ્રી થઇ ગયા કામ થી?
હા થઈ ગયા ફ્રી કામથી, તમે થઈ ગયા?
હા-હા-હા બસ. આજે આપડે સોશિયલ મીડિયા પર વાત કરીયે. તો તમારું શું કેવું છે? સોશિયલ મીડિયા આજના આપણને કેટલું એફેક્ટ કરે છે?
સોશિયલ મીડિયા આપડા રોજ..... આજ ના દિવસમાં હવે તો ઘણું બધું અપડેટ કરવા લાગ્યું છે, ત્યાં સુધી આપણે... સોશિયલ મીડિયા નો ઉપયોગ ના કરે ત્યાં સુધી આપણને લાગતું નથી. કે આપણે કંઈ.... દિવસ માં કંઈ કર્યું જ નહીં. હા, સવારે....
સવાર જ નથી થતી કે સવારે ઉઠી અને પેલા ફોન હાથમાં હોય છે, બધાનો જનરલી ભલે ઘણી વાર કામથી ભી હોય છે, એવું નથી કે હર વખતે આપણે.... એના માટે જ કરતા હોઈએ છે, પણ હવે.... આપડે જોઈએ ને તો નાના-મોટા બધા, એવું નઈ કે આપડા આપડી એજ ના જ નઈ.... પણ, આજે ત્રણ ચાર વર્ષના જ બાબા છોકરાઓ થી લઈને.... સિત્તેર એંસી વર્ષ ના બધાને જ એટલો ક્રેઝ છે, સોશિયલ મીડિયા નો... બધાના હાથમાં ફોન..... અને બધાના ફ્રી ટાઈમમાં ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટા કઈ બી..... જે એમને ગમતું હોય એ..... એ લોકો એના પ્રમાણે ચાલો ઠીક છે, મોટા લોકો તો સારું સત્સંગ વગેરે ભી.... જોતા હોય છે. પણ બધા મોસ્ટ ઓફ એટી પસેન્ટ કો એના પર હોય છે આખા દિવસમાં હલો. હેલો. હેલો. હેલો. હાલો. બેન અવાજ આવે છે મારો તમને. હેલો. હેલો. બેન અવાજ આવી રહ્યો છે.